મજામાં?
બસ ફઇન ફાઈન, હા સારું છે, બસ ચાલ્યા કરે શું શું ખબર તમારી તમે કેમ છો?
મજામાં ઘરમાં બધા બરાબર છે?
હા બરાબર છે પણ આ જો ને કેવું બધું વાતાવરણ તો જો કેવું થઈ ગયું સવારમાં તો તમે જો, કેટલું બધું આમ અત્યારની તારીખે પણ તમે જોવ તો આખો ફોગ ફોગ જ દેખાયા કરે, એ સાચેમાં હવે હવે ગરમી ચાલુ થઈ જવાની તો પણ ફોગ દેખાય છે, તો શું આ ફોગ છે કે આ બધો બધું પ્રદુષણ ના લીધે આ બધું થઈ ગયું છે.
ના એવું નથી એવું નથી. આ બધું છે ને વાતાવરણનો ફેરફાર છે, આપણને જે લાગે છે કે આ ઝકડ છે ફોગ છે એ બધું એ નથી, આ તો છે ને એક રીત ન પ્રદુષણ છે. હવે તો કેવું છે કે આપણે તમે જોઓ આટલી ખરાબ ઋતુ, આ સમયે થોડી હતી, આટલો બધો તાપ આ સમયે થોડી હતો, હવે તો કેવું આપણને તાપ લાગે છે, કારણ કે બધે જ તમે જોવો જાત જાતનું પોલ્યુશન થાય છ, કેટલી બધી આપણી આજુબાજુ બી ફેક્ટરીઝ આવી ગઈ છે, એ લોકો શું કરે છે એ લોકોને છે ને અલાવ નથી, એક તો કે તમે છે જ્યાં રહેવાસી રહેતા હોય ને એટલે રેસીિડેન્શિયલ એરિયામાં તમે ફેક્ટરી ખોલી નહી શકો. એ એ લોકોને અલાઉડ જ નથી, પણ હવે ગવર્મેન્ટ શું કરે એટલે એ લોકોએ એ લોકોને પરમિશન આપી હ પરમિશન આપી, તો એ લોકો પોતાનું જે બી વેસ્ટ છે, એ બધું કેવી રીતે રિલીઝ કરે. તો હવે આપ આપણા ઘરની આજુબાજુ, જો કોઈ ફેક્ટરી હોય તો એ શું કરે એ છે ને રાત્રિ ના સમયે છે ને એ બધો એનો ગેસ જે છે વેસ્ટ નો, એ બધો એ હવામાં રિલીઝ કરે. એટલે રિલીઝ કર્યા પછી છેડી ને બધું એર પોલ્યુશન થાય. હવે આપણેે સવારની પોરમાં ઉઠીએ એટલે આપણને એવું લાગે કે બહુ ઠંડી જેવી લાગે છે. અને એમ કે કે બધું પોલ્યુશન નીકળે છે. ગેસ નું એટલે આપણને એવું લાગે કે અરે ઝકડ છે, ઝકડ છે. પણ ખરેખર ખરે એ એર પોલ્યુશન જ છે તમે દિલ્હીમાં જુવો, અત્યારે કેટલું બધું એર પોલ્યુશન છે, તમને સવારના તો તમને એકબીજા વ્યક્તિ દેખાય નહી, ગાડીઓ દેખાય નહી, તેના લીધે તો કેટલા એક્સિડન્ટ થાય છે. અને આપણેે બી તો જો, આપણે હોળી સળગાવી અત્યારે હોળી પ્રગટાવી તો કેટલા દિવસ સુધી હોળી કરી, એક દિવસે કરીને પતાવી દેવાનો તહેવાર તો આપણેે પાંચ દિવસ સતંતર એને કરી, પછી એનાં પર ખાવાનું બનાવ્યું એટલે કેટલા આપણે લાકડા બાાયડા. આપણે કેટલું બધું પોલ્યુશન હવામાં રિલીઝ કર્યું. અ અને બીજું તો મેં એ બી ઓબ્ઝર્વ કર્યું થોડુંક કે, કેટલા બધા વાહનો વાહનોનો ઉપયોગ કેટલો થઈ ગયો છે. આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જતા હતા, ચાલીને જતા હતા, એ તો બધું બંધ જ કરી દીધું છે. અહીયાં જવું હોય તો સ્કૂટર, ત્યાં જવું હોય તો ગાડી, તો એ બધા ના લીધે બી તમે જુઓ કે એટલા બધા વાહન છે. આપણા વલસાડ શહેરમાં તમે જુઓ તો કેટલા બધા વાહન છે. એને કેટલો ટ્રાફિક છે. એના લીધે તમે જો ઓ આ એર પોલ્યુશન કેટલું થઈ રહ્યું છે.? તમે નથી આ બધું અનુભવ્યું?
હા સાચી વાત છે. હું એ પોતે આ બધું જોઈને મેં તમારે એટલે જ કીધું ને કે હવે છે ને, આપડી હવા બહુ પ્રદુષિત થઈ ગઈ છે. અને આ એક એકદમ ગંભીર સમસ્યા બની ગઈ છે, મને એવું લાગે છે. કારણ કે આપણા સ્વાસ્થ્ય પર અને આ બાળકો આપણા બાળકોના શ્વાસ પર આ છે ને ધીરે ધીરે ખરાબ અસર કરે છે. અને હવા પ્રદુષિત એટલે હવામાં હાનિકારક ગેસ, ધૂળ અને ધુમાડો બધું મિશ્રણ જ હોય, મિશ્રિત જ હોય, એટલે જેનાથી શું? થાય કે પર્યાવરણ અને માનવ જીવન બંનેને નુકસાન થાય. પછી વાહનો માંથી તમે જેમ કીધું કે વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનાઓ માંથી પ્રદૂષણ નીકળે છે. જે ગેસ તમે જે કીધું કે રાતના એ લોકો જે બધી ગેસ છોડે છે. તે અને બીજું શું છે? કે સૌથી મોટું આનું કારણ છે કે, વૃક્ષોને જે હવે જે કાપવામાં આવે છે ને, એની જે કટોકટી થઈ રહેલી છે ને, વૃક્ષોની તેનાથી છે ને, હવા હવે બહુ પ્રદુષિત થઈ ગઈ છે. અને આજ મને મુખ્ય કારણ લાગે છે કારણ કે, એક ટાઈમ પર આપણું શહેરની જ તમે વાત લઈ લો તો, કેટલા બધા ઝાડ ને, કેટલી બધી વાડીઓ ને, બધાનું કેટલું ફાઈન ને કેટલું અ.. હર્યુંભર્યું હતું. હવે તમે જોઓ તો બધી બાજુથી વાડીઓ બી બધી કાપી કાપીને ત્યાં બધી બિલ્ડીિંગો આવવા લાગી, એટલે એમ કહું ને કે આખું કોંક્રીટ જંગલ બનાવી દીધું છે. એટલે શું છે કે ભાઈ જે આ દૂષિત પ્રદુષિત જે હવા છે. તેને કોણ અ એને ચૂઝશે કે કોણ આ હવાને હવાના અંદર જે આપણે ઓક્સિજન રિલીઝ કરશે? તે આપણા બધા ઝાડ જ હતા. પણ હવે ઝાડ બધા કાપ કાપવા માંડ્યા છે એટલે હવે શું છે? કે આ બધું જે આપણને જે સવારમાં જે આ ઝાકળ દેખાય છે, તે આ બધી પ્રદુષિત, દૂષિત હવાઓના લીધે જ દેખાય છે. અને તે ઉપરાંત લોકોમાં પણ થોડી જાગૃતતા ઓછી છે. કે એ લોકો શું છે કે કચરો સળગાવે પછી ફટાકડાઓનો બી વધુ ઉપયોગ કરે અને એ પણ છે, ને હવાને હજી પ્રદુષિત કરે છે. અને આ બધું છે ને થોડુંક લોકોને પણ સમજવું જોઈએ કે, આપણેે છે ને આ બધી વસ્તુથી એ થોડુંક ન કરીએ તો વધારે સારું, અને જો તહેવાર ઉજવવાના બીજી બધી પણ ઘણી રીત હોય છે. એવું કઈ નથી કે' આ ફટાકડા ભલે ફોડવું જોઈએ, પણ ઓછા ફોડો તમે એવા ન ફોડો કે જેનાથી બહુ જ ધુમાડો થતો હોય, એમ તમે દીવા સળગાવીને પણ તમે તમારા તહેવાર ઉજવી શકો છો. જે લોકો સમજે છે તે લોકો સમજે છે. જે લોકો નથી સમજ તે લોકો નથી સમજતા. બરાબર છે ને બેન?
હા એકદમ સાચી વાત છે તમારી, અત્યારે બી પણ તમે જોવો કઈ મેચ રમાય તો, એ લોકો ફટાકડા ફોડે પેલા આવું થોડી હતું? અઅ અત્યારે પણ તમે જોવો કે ઈન્ડિયા એ વર્લ્ડ કપ રમવાની એટલે એ લોકો ફટાકડા ફોડે, હોળી આવી તો, હોળી માં કલર ની જગ્યા પર એ લોકો ફટાકડા ફોડે, પછી બીજું કે અત્યારે આ બધી રેલીઓ નીકળશે, તો એ રેલીઓમાં પણ એ લોકો ફટાકડા ફોડે અને એ લોકો કલર નાખે અહી ત્યા એટલે એના લીધે શું થાય છે કે, હવા બધી મેલી થાય છે. અને પ્રદુષિત થાય છે. બીજું કે જેમ મેં તમને કીધું તેમ કે, હવે ફેક્ટરીઓ બધી કરવાના એ લોકો બધી સરકાર ફેક્ટરીઓની જમીન ને પુરવાર પાડવાની એટલે એએ શું કરે છે? એ છે બધા ઝાડ કાપે છે ને! તો એ ઝાડ કાપીને જ તો બધી જગ્યાઓ એ લોકો ખાલી કરી, અને અને સરસ મજાના બધા પ્રોજેક્ટ બનાવે છે. આ બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટમાં શું છે બેન? આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં એવું જ તો છે, એ લોકો કેવી રીતે બધી, જે ખેતીની જમીન હતી, અને જે બધી જંગલની જમીન હતી, એજ તો બધી કાપી કાપીને અને એ કરીને જ તો એ લોકો બધી લાઈનો નાખી એટલે! એજ તો વસ્તુ છે, આ જાગૃતતા છે જ નહી. આપણેે છે ને વિકાસ તરફ જઈએ છે, લોકોને એવું લાગે છે કે, આપણેે ખુબ વિકસી રહ્યા છીએ. આપણે એક ડેવલપ્ડ નેશન બનવા જઈ રહ્યા છે, પણ એમાંને એમાં છે ને આપણે જે આપણી ઝડ છે. જે આપણેે કૃષિ પ્રધાન દેશ છે, ઝડ છે એ બધું કાપીને એ કરીએ છે. હા, ભલે આપણે ઝડ કાપતા હોય પણ, એની સામે આપણે ઝડ બી પણ તો વાવવું જોઈએ ને? આપણે વૃક્ષ વાવવું જોઈએ ને? એ તો છે જ નહી. તમે જો ત્યાં તમે ફ્લેટમાં રહો છો કે, બંગલામાં રહો છો, તમારા આજુબાજુ કેટલા ઝાડ છે? તમારા આજુબાજુ કેટલા તમે પ્લાન્ટસ છે? તમારા બાલ્કનીમાં કેટલા પ્લાન્ટસ છે? કશું જ નથી! પેલા તો લોકો કેવું કે, ગાર્ડનિંગ કરતા અને જરાક એ લોકો છે ને, ગાર્ડનમાં બેસીને ચા પીતા કેવી તેવું કરતા. હવે તો કંઈ જ નથી હવે તો મને ફ્રેશ થવું હોય તો ચાલ! હું જરાક સ્કૂટર પર આંટો મારી આવું, હું જરાક અહીંયા જઈ આવું, હું જરાક મોલમાં ફરી આવું એટલે થઈ ગઈ હું ફ્રેશ. સ્વિમિંગ કરવા જઈ આવું, હું જરાક આમ કરી આવું, હું જરાક રમી આવું, એ પતી ગયું પણ આપડે જે પહેલા કરતા હતા એવું તો છે જ નહી ને, એના લીધે શું થાય છે? આ બધી એક્ટિવિટીના લીધે છે ને પ્રદુષણ વધે છે. બીજું કે, આજે ઘર ઘરમાં એસી છે. પહેલાં મને યાદ નથી કે, મારા મમ્મીએ મને એસી માં સુવડાવી હોય. પણ હવે તો એવું થઈ ગયું છે કે, વાતાવરણ એટલું ખરાબ છે કે આપણને એસી, ટીવી, ફ્રીજ વગર તો ચાલતું જ નથી. હવે એસી માં આપણે રહીએ છીએ તો એ પણ છે ને એક ગેસ રિલીઝ કરે છે. જે હવાને છે ને પ્રદુષિત કરે છે. અને એ બહુ ખતરનાક અને ઝેરી વસ્તુ છે જે આપણે સમજતા જ નથી. આપણેે બધા લોકો એસી વાપરી અને આપણે ઘરમાં કેવું કે હા મને ઠંડક લાગે છે ને બસ વાંધો નથી, પણ બહારનું હવામાન કેટલું ખરાબ થઈ રહ્યું છે? કેટલી ગરમી બહાર લાગે છે? એ તો અનુભવતા જ નથી. આજે આપણા છોકરાઓ છે, આપણા છોકરાઓ ભણે છે સ્કૂલમાં તો એ સ્કૂલમાં તો એસી નથી જ ને એ સ્કૂલમાં તો એ જ્યાં બસમાં જાય છે ત્યાં તો એસી નથી, જ પ્લે ગ્રાઉન્ડમાં એસી નથી જ તો આપણે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ કેવી, રીતે વધારવાના? એટલે આ તો છે ને એ વિકાસના નામે છે ને આપણે આપણી માનવ જીવન શૈલી જે છે ને એને જ ખતમ કરવા પર લાગી ગયા છે. એવું આ મારું માનવું છે. અને હું જે જોઈ શકું છું ને, તે આવનારા વર્ષમાં એવું જોઈ શકું છું કે, એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ જવાની છેને કે, તમને આમ બહાર નીક નીકળવા બદલ પણ તમને આમ વિચાર આવશે કે કેવું? એમ કેવી રીતે કરવું? એમ
સાચી વાત છે. હવાના પ્રદુષણના કારણે છે ને લોકોને છે ને હવે શ્વાસ શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલ થાય છે. અને એના લીધે કરીને ઘણી એવી બીમારીઓ જેમ કે, દમ છે બધી એલર્જી હોય શ્વાસ લેવાના સંબંધિત રોગો હોય હવે આમ કહીએ ને કે, વચ્ચે તો તમે પણ બહુ માંદા થયા હતા. તમારે એ શરદી સારી નહોતી થતી. અને ઉધરસ સારી નહોતી થતી. તો એનો એક કારણ આ પણ હોઈ શકે, કે પ્રદુષિત હવા પણ હોઈ શકે છે. અને ખાસ કરીને તો છે ને, આપણે નાના બાળકોને, વૃદ્ધ લોકોને તો છે ને, આ બધી તેની અસર તરત જ થાય એટલે એ લોકોને તો આપણે આ બધી વસ્તુથી થોડુંક બચાવવું જ પડે. એટલે ચાલો, હવે આપણે અપેક્ષા રાખીએ કે, ધીરે ધીરે આપણું પણ શહેર ખુશહાલ બને અને પ્રદુષિત ન થાય. ઓકે, ચાલો વાત કરીને બહુ મજા આવી તમારા સાથે. આવજો
આવજો!